હા બોલો
આપ બતાવો કેસે હોવ. અરે! ગુજરાતીમાં વાત કરીએ. તમે કેમ છો?
એકદમ બડિયા. તમને કેમ હે?
નોટ બઢિયા.
કા સુું થ્યો? અચ્છા ઓકે મજામાં છીએ.
અમે તો બઉ મજામાં છે.
તો મજામાં છે બરોબર જ તો બોલી શું
ના બહુ નતું લગાયું
અરે એમા એટલું શું લગાડવાનું? સમજી જવાનું હોય એતો
ના ના ના તો મજામાં છે ને એટલે ગુજરાતીમાં એમ હમજીએ કે ચાલો ઠીક ઠીક છે આમ શું છે કે લાઈફ આમ લીટીમાં બો એટલું બધું એક્સાાઈટમેન્ટ નથી લાગતું.
ઓ અચ્છા એવું બધું એમ એક્સપ્લેનેશન કરવા હાટુ
હા બઉ મજામાં છે એટલે હા આમ લાઈફમાં આમ એકદમ આમ કેમ સ્લોપ હોય ગ્રાફમાં બસ હિલ સ્ટેશનની જેમ આમ ઉપર જ જતું જુએ એટલે લાઈફમાં એક્સા છે એ બહુ મજા છે એમ
હમ્મ હમ્મ બરોબર
એ લગભગ એડવેન્ચર જોઈએ છે લાઈફ માં તો બઉુ મજાવાળું ઓપ્શન તમને કરાવીએ ચાલુ?
હા હા પ્લીઝ
કઈ વાંધો નઈિ તો ગુજરાત માં કોઈ શોધી લઈએ તમારા માટે
ના રે ના! ગુજરાત છેડ નથી જાવો
તો પછી રાયપુર માં?
હમ્મ
ચંદીગઢ? નય ચંદીગઢ તમાર છત્તીસગઢ સોરી
છત્તીસગઢ
ત્યાં શું મજા આવે? બધા હિન્દી બોલે ગુજરા તમાંમ જલસો છે એવું જોઈએ
ના હવે ગુજરાતી જ એ બધા ગુજરાતી જ બોલે એવું કંઈ બી કંઈ કહ્યે મોટો સમાજે અમારે છ હજાર વાહ માની વસ્તી હે અયા કને
ઓહહો! કેટલા?
કેટલા મ કે કેટલાની વસ્તી અહિયાં છ હજાર ની હોય અમાર બે સમાજુ હોય અમારી
અચ્છા એવું છે એટલે જો એતલ બધા તો પછી અંદર બધા ભેગા કઈ રીતે થાવ તમે નવરાત્રી કઈ રી રમો એટલા બધા લોકો કોપી કા થઈને
અરે મતલબ બે સમાજે અમારી ફાફાડી બનપુ રહી તો જે ફાફાડી રતી ફાફડી રમવા જાય જે ભનપુરી હોય ભનપુરી માં રમવા આવે એમ
પણ તો બી હાફ હાફ કરો તો ત્રણ ત્રણ હજાર લોકો રમે કઈ રીતે
અરે કઈક મોકડે તો બી અમારે અંયા ગ્રાઉન્ડ મોટર મતલબ ફાફડીના કમ્પેરિઝન માં હાફ ગ્રઉડ બ છોટો એ ને એમ ઘભરનપુર નો કઈક મોટો ગ્રાઉન્ડ એમ ભયંકર મોટો મતલબ મોકળા મોકળ રમી એમને ખબર જ ના પડે કે હાકડ થાય ર કે ધક્ મુકી તારી ખબર જ ના પડે બધા મોકળા મોકળા તમને
સા છે
યાર તમે આવો તો ખરે એક વાર તમે અત વાર રાયપુર ની નવરાત્રી તમે કરે ને માણું આવો મજ્જા આવી જશે
સાચી વાત છે તમારે નવરાત્રી જોવી પડશે
જોજ ને યુટ્યુબ પર બી લાઈવ આવે રહી અમારી
હ તો ભી તમે રમો તો હવે આટલા બધા ભેગા રમો તો એકબીજાને ઓળખો કઈ રીતે આમાં તો ખબર જ હોય, કોણ મતલબ ક્યાંનું શું છે?
ઓળખાઈ જાય મતલબ ફેસેિસ તો મોસ્ટ ઓફ ઓળખાઈ જાય કે આ ભનપૂરી ના કે પાાફડી નાાય
રોજ રોજ નવા નવા લોકો જોવા મળે તો તો આમાં તો. અમારે સારું નહિ પાંચસો છસો જણા છે મસ્ત લિમિટેડ જણા બધા એક બીજાને ઓળખે અને ખુલ્લા માં આવી જોઈ રવાનું ગુજરાત એટલે મજા નઈ લાયક
હા રાયપુર બી એવું છે બધા રાયપુર ને મોસ્ટ ઓફ જે અયા મતલબ ગુજરાત થી મહા રાયપુર આવે ક બી ફંક્શન તો બધા એમ જ કે ક્યાં કચ્છ જેવું જ લાગે રાયપુર તો એમ લાગે મચ્થલ નખ તણ ને એવું જ લાગે બધા એમ જ કે કે કચ્છ જેવું છે રાયપુર.
સાચી?
સાચે હવે બધા કેર આ બધા જે કચ્છ કે કોઈ બી અહં રાયપુર મળવા આવે ફંક્શન પર આવે તો.
તો બી કચ્છ કરતા તો તો બી બઉ ડેવલોપ થઈ ગયું ને રાયપુર તો?
એમ ડેવલપ થઈ ગયું બટ કેમ આમ અહીંયા ને ગલી ને બધું આજુબાજુના સમાજ ને એ બધું તો માણસ જોઈને લાગે કે કચ્છ કચ્છ જેમ લાગે નખત્રાણા ભુજ ને એવું બધું જ લાગે ઈ બધા ને એવું લાગે.
હા તો લાગે જ ને હવે લગભગ અડધુ રાયપુર તમે લઈ ને બેઠા હો તો લાગે નહી.
તો લાગેને એટલે જ તો કવરી ને રાયપુર ની નવત્ર નવરાત્રી માણો આવો મજ્જા આવી જશે.
દસ માંથી પાંચ જણા તો તમને ઈદ મળતા હોય તો પછી લાગે જ ને. હવે આમ જોતા હોય તો કેમ છે મજામાં રામ રામ જય શ્રી કૃષ્ણ કચરો બારે માસ. તો પછી હવે એવું થાય તો પછી એવું જ લાગે ને કચ્છ જેવું.
તો એવું જ લાગે મજા આઈ જાય બાકી મસ્ત મોકળા મોક કડામાં રમો એરીને એમાં વઘાડે વાળા બી આપડા ઘરના જ ગાવા વાળા બી આપડા ઘરના જ બે ન બે સમાજ વાળી ના અલગ અલગ ફાફડે વગડે વાળા ફાફ ડી ના ભનપુરીના વગડે વાળા ભનપુરીમાં.
મતલબ ઘરના એટલે કચ્છી જે હ એજ
હા આપણા સમાજના છોરાઓ આપણા સમાજ.
અચ્છા તો વચ્ચે ઇન્સ્ટાગ્રામમાં જે રિ લ્સ ફરતી એટલે પેલા વચ્ચે મતલબ અ એવું બનાવ્યું છે. સ્ટેજ જેવું ત્યાં એ છોકરો ગાય છે હવે નામ તો મને નથી ખબર હું પુલી લાસ્ટ ઈયર જોયું તું નવરાત્રીને મેં.
હા તો મતલબ કે અમારા જ ગાવા વાળા આપણી સમાજના હોય આપણી સમાજના વાગ ગળે વાળો બધા આપડા જો બહાર થી એને મંગાવવા જ ના પડે.
એ તો મસ્ત ગાય રહ એ લોકો.
બઉ મજા એટલે તબાહી મજા આવે ને પ્લસ અહિયાં રા ફાફડી બન એમ લાગે જાણક ઇન્ડિયા પાકિસ્તાન. એમાં લોકો ક કોમ્પિટિશન માં એવરી નવરાત્રી એવરી ફંક્શન.
અચ્છા એવું છે તો એમાં તો બહુ એન્જોય થાય.
ભયંકર એજ ભયંકર એન્જય મજ્જા આવી જાય એકદમ નીચો દેખાવાની ફ પડીવાળા તમે તો પાકિસ્તાનીઓ એમ લાઈક મજા આવી જાય.
અચ્છા એવું એમ એ લોકો તમને માનતા હોય તો તમે બાંગ્લાદેશી હો એવું.
એ જે માની અમે પોતેને એમ લોકો પ્રોપર ઇન્ડિયન માની એમ લાગે અમે તો કોઈ હિસાબે ગલત હશું જ નહી અમે જ ભનપુરીમાં જે પ્રોગ્રામ થાય એ બધા પ્રોપર ઓન ટોપ લેવલ ના થાય.
એટલે તમે જ બેસ્ટ એવું એમ.
હા હ એકદમ મજ્જા આવી જાય તમે આવતો તો ખરા નહીિને ખબર લાસ્ટ તે તે પેલા ત્રણ દિવસનો મોટે પાય પ્રોગ્રામ થયો હતો.
તને અમ અ અ અમારી ભનપુર ફાફડ સમાજને સેવન્ટી ફાઈ યર્સ કમ્પ્લીટ થયા હતા તો એનું સેલિબ્રેશન હતું.
હા હા હા હા એ તો જોયું પેલું યુટ્યુબ પર કે કોઈના પર મેસેજ જોયું હતું.
યુટ્યુબમાં ભી આવ્યું પૂરું ત્રણ દિ ન પ્રોગ્રામ તો શું મહા પ્રોગ્રામ થયો તો મજા આવી ગઈ મજા મજા એટલે ડબલ મજા આવી ગઈ.
એ તમારે કઈ સમાજ લાગે?
કઈ સમાન લાગે ના ભનપુરી.
પાનપોઈ.
યસ ને આ જે પ્રોગ્રામ છે. તો એ બે સમાજુ ભેગા મળીને કરે તો મંડી ગ્રાઉન્ડ એ અમારા કાને મતલબ બહુ મોટું ગ્રાઉન્ડે. ત્યાં બે સમાજુ ભેગા થઈ ને મતલબ ત્યાંકને પૂરું અ ડોમ વગેરે બનાયા ત અને મતલબ હવાથી જેઈને પછાડું બધું ખાવું પીવું ત્યાં જ. મસ્ત મતલબ ત્રણ દિનો હતો પણ એટલી મજા પડી ગઈ હતી ને પબ્લિક ને કે શું કઈ.
એટલું બધું તો હમણાં તમારે ત્યાં વરસાદ નથી.
વરસાદ નથી ને એઈજ પેલા જે આવી આવી પછી તો આવી જઈ નહી આવે તો ચાહદા કે વળી આવે વરસાદ.
લઈ જાવ થોડી અમારા કનથી ખેંચી ને.
એ તો મુકાય તોને ખબર ના પડે એટલી મુકાઈ દેવાની હો પૂછ
અમે તો અમે તો ધક્કો મારીને જતી નથી શું ક નકદી એ.
ઈ ના અમને ખપે હ ગજ ટાઈમ થી પ હપ્તો ખણ થઇ ગયો નથી આવી વરસાદ.
અરે ત્યાં હપ્તા પહેલા આવી ત ખબર છે વરસાદ કેવી આવી હતી
હા હા
બસ તો તો એ એટલે જ કહી રહ લઈ જાઓ કંટાળી ગયા અમે તો આ તો હવડું છે કે હમણાં ના આટલા દિવસ કોરા કાઢ્યા હવે કાલ થી પાછી બેટિંગ ચાલુ કે છે
દાદાા તમે લોકોના ઘરના પાણી કરી કરી ગયા હતા કે
હા
હમ તે પછી કેમ પછી મેનેજ કેમ કરી બધું
તો શું કરીએ હવે લગભગ છેલ્લા ત્રણ વરષ થી એવો વરસાદ કેરલા જેવું જ થઇ જાય અમારે વરસાદ પડે એટલે પછી બંધ જ ના થાય એટલે લગભગ છેલ્લા ત્રણ વર્ષથી છે ને એક એક આ બીજી વખત બરાણો અને આ વખતે પાણી ભરાયું ને તો અમને તો ખ્યાલ હતી પેલા થી કઈ રીતે શું કરવાનું તો
હમ હમ
પથી પ્રપેરેશન કરીખ્યું પાણી ભ એટલે હવે શુંને એની સાથે બધું સાફસુફ કરવા લાગવું પડે એ તો એ બધું કચરું અંદર રહી જાય
હમ એ તોાય
હા તોમાં ત્યાં વરસાદ ના પડે એટલે હ અમારે ઉપર બી છે પણ તો બી નીચે તો સાફ કરવું
હા આઈતા હ
તેમાં તો હવે અમારા મેડમને પેલી વખત જોયું આટલો બધો વરસાદ એટલે પછી જરા અજીબ લાગે
હે કાય યહાં ઈ લોકો ભી આમ થોક હાઈટ પર ભી રે ને તો એ પણ એટલો વરસાદ ના હોયને પાર્ટરમાં હોય તો બી મતલબ હાઈટમાં થઈ જાય ને ગરીના
ના તો બી આટલો બધો વરસાદ ના પડે બાજુ અમારે અહિયાં અમારે અહિયાં ને કેરળમાં હરખોય વરસાદ કેરળમાંથી અમારે અહિયાં એક એક દિવસમાં પંદર પંદર ઇંચ વરસાદ પડી જાય બાજુ ઉત્તર ગુજરાતમાં જે તે આખા વર્ માં પંદરસ એક વર્ષ
હમ્મ હમ્મ
પડ હમણાં પડ્યો ત્યારે પંદર ઈંચ વરસાદ એક ભેગો પડી ગયો ને એટલે બધું પાણી પાણી થઈ ગયું આખો દિવસ અર્ધા આખો દિવસ અમે ઘૂંટણ સુધી પાણીમાં જ રહીએ એટલે બધું કંટાળો આવે પણ હવે શું કરીયે આદત થઈ ગઈ
એ પછી સાપ ને બધા ના આવી જાય કેકડા બેકડા
કેકડા આવે ને
હ છી યક
જી કેટલા ગંધા દેખાય એ લોકો ટબુડી વગાડે પડ્યા
અરે તબુડી શું વગાડે
અરે એ લોકના હાથ એવા ટાઈપ ના આવે ને અરે ટક ટક કેને હાથે વાગેને ટબુડી વાગે ને એતો
એકદમ નાના નાના આવે મતલબ અ વરસાદ નોર્મલ પડતો હોય ને ત્યારે જ આવે પાણી ભરાઈ જાય ત્યારે કશું ના આવે પાણી ભરેલું હોય ને ત્યારે તો ક્લીન પાણી જાય બધું બાકી જેઓમ થોડા ઘણા એકાદ બે એકાદ બે એક વર્ષ મતલબ એક રેન સીઝનમાં દેખાય પછી અમારે અહિયાં અહિયાં ઈયર એવું કશું ના હોય જીરો આ કેકડા દેખાય જ્યારે પછી જે પાણી ભરાઈ જાય ને એકદમ ત્યારે મોટી મોટી માછલી આવે
છી યક આઈ હેટ દેટસ વાય આઈ હેટ મોનસૂન
એટલે માછલી પાછી એ પાણીમાં જતી પણ રહી આ તો શું છે કે પાછળ ઘરની પાછ પેલી ચોકડી છે ને કપડા ધોવાની ત્યા ફૂલ પાણી ભરાય જય તો ત્યાં મોટી મોટી માછલી દેખાય હ બાજ એની રીતે જતી પણ રે
હમ્મ હમ્મ
અહિયાં ના દરિયાકાઠા ના લોકો શું છે કે માચલી પકડી ને ખાઈ જાય એ આપમાન ને ગમે નહિ પણ હવે આ લોકો હમણાં પાણી ભરાયુંય તો એક ઈલાકો છે અહિયાં વિજલપુર કરીને તો ત્યાં શું છે કે પાણી ભરાય ગયું તો અમારી પણ વરસાદ ની ખાડી હતી ને ત્યારે આવતી હવે એ ખાડી ને મતલબ પેક કરી દીધી છે આખી પાણી અંદર બોક્સ માંથી જાય એટલે તો હવે નથી આવતી એ બધી માલી ત્યાં ટ્રાન્સફર થઈ ગઈ ત્યાં લોકો લોકો બધા ખાવા પીવા વાળા બધારે પીલા ને એ બાજુ ના તો એ લોકો શું છે કે ઘરેથી જાળી લઈ ગયા અને ત્યાં બધી માછલી જેટલી રસ્તા પર આવી તે બધી પકડી ને ખાઈ ગયા
હા પછી ખબર નને કોકમાંણ ને મોનસૂન બહુ રોમેન્ટિક ક લાગે ખબર મેન નોનસેન્સ લાગે મને તો એના કરતા ઠંડી હાલે પવાર
ઠંડી તો બેસ્ટ છે એના જેવું તો કસું નથી